હલો. શું કરી ર્યા છો ભાઈ હાલમાં?
કઈ નઈ હમણાં તો બેસી રીયા છે. તમે કેમ છો મજામાં ને?
હા એકદમ મજામાં મેં તમને આજે હાલમાં જે પ્રદુષણ વધી રહ્યું છે તેના વિશે વાતચીત કરવા માટે ફોન કર્યો છે અને હાલમાં કેમ છે તમારી બાજુ શું છે હમણાં ઉનાળાને રૂટુ છે તો હવામાન કેવું છે તાપમાન વધી રહ્યું છે, કે જે દર વર્ષે હોય તે નોર્મલ જ છે તાપમાન?
હ હમણાં હું ઘણા દિવસ ગી અ કેરા દિવસ ના તાપ ખુબ જ વધી જાય છે. તે અને અ રાતના ગરમીનું પ્રમાણ થોડુંક ઘટી જાય છે ઠંડક જેવી લાગવા લાગે એટલે બધી બધું જ બેવ બેવ થઈ જાય છે. જેના લીધે તાપમાન પણ વધે છે અને રાતના ગ ઠંડી પણ વધે છે એવું અમારા બાજુ થાય છે.
હા તમારી વાત સાચી અમારી બાજુ પણ હાલમાં શું છે કે ગરમીનું પ્રમાણ સખત વધતું જાય છે એના કારણે અમારે ત્યાં ખુબ જ અમે જે બાળકો હોય છે જે દાદા દાદી હોય છે અને અમે ખુદ પણ આજે ઘણી બધી મુસીબતમાં મુગઈએ છીએ જેના કારણે અમને તામડી જે ચામડી હોય છે તેના રોગ થવાની સંભાવના અથવા ખાસ કરીને જે માથું દુખવા જે માઠું દુખવું હોય છે તે ખાસ કરીને ગરમીના લીધે થાય છે જેના કારણે આપણે જોબ પરથી કે જે આપણે કશું કામ કરતા હોય કે આપણા જે બાળકો છે તે શાળા એ ગયેલા હોય ત્યાંથી આવે છે. તો એ લોકો પણ થાકી જાય છે અને એમનું પણ માથું દુખી આવે છે અને પ્રદુષણને કારણે ઘણા બધા ગેરફાયદા પણ થાય છે અને ખાસ કરીને હવામાનનું પ્રદુષણ એ તો અટકાવવું જ જોઈએ અને હમારા જે પ્રદૂષણ છે તેનું મુખ્ય કારણ એ છે કે જે હાલમાં શું છે કે આપણે જે કમણીનું અનેજે કંપની જે છે તેનું ધુમાડો હવામાં છોડવામાં આવે છે તેના કારણોસર આપણું જે હવામાન છે તે ખુબ જ નુકસાન એટલે કે હવામાનને ખુબ જ નુકસાન થાય છે તો આપડણે અટકાવું જોઈએ તો તમે જે કંપનીમાં કે પછી જ્યાં જોબ કરો છો ત્યાં પણ આવું કઈ કોઈ પ્રકારનું પ્રદુષણ થાય છે જેમ કે હવાનું પાણીનું કે પછી જમીનનું એવું ત્રણ પ્રકાર માંથી કોઈ પણ એક પ્રકારનું પ્રદુષણ જોવા મળે છે તમને
હા અમે ત્યાં જ મે હું કંપનીમાં જે કામ કરું ત્યાં એવું જ થાય છે. કે તેઓ રાતના સમયે તેઓ ધુમાડો છોડી દે અને તેના લીધે પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી જાય છે જેના લીધે આ આબોહવામાં ફેરફાર થાય છે અને જેના લીધે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે હમણાં થોડુંક અ એવું છે કે અમારા બાજ હજુ ગમે ત્યાં કચરો નાખવામાં આવે છે. જેના લીધે આ પેલો રોગચાળો ફેલાઈ જાય છે અને પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અમારા કંપનીમાં પણ અમને પ્રદૂષણ ખૂબ જ લાગે છે અમે જ્યાં નોકરી કરીએ ત્યાં હું પણ હમણાં એ જ વિચારતો તો કે નોકરી થોડુંક સીપ કરી દે એમ જેના લીધે પ્રદૂષણ પ્રમાણ અમને થોડુંક ઓછું લાગે.
હા તમારી વાત એકદમ સાચી છે અને આપડ અહિયાં તો શું છે ત્રણેય પ્રકારના પ્રદુષણ થતા જોવા મળે છે જેમ કે જે કપનીઓનો ધુમાડો હોય છે તે હવામાં આપણે હવામાં મોસ્ટ ઓફ લોકો છોડતા હોય છે જેને કારણે હવાનું પ્રદુષણ રહેય છે અને જે ત્યાં ગંડુ પાણી હોય છે. તે જે કારખાનામાં જે પાણીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે તે પાણીનો ઉપયોગ લોકો શું હોય છે કે જે ગટરોમાં અથવા તો જે મોટી નદી હોય છે તેમાં સીધું પાણી છોડી દેવામાં આવે છે જેના કારણે નદીનું પ્રદુષણ થાય છે અને કેટલીક વારમ જે પડખાવ જમીન એમ પડી રહેલી હોય તેમાં છોડી દેવામાં આવે છે જેથી જમીનમાં તો ઘણું બધું પ્રદુષણ થાય છે જેના કારણે આવું પાણી જો જમીનને મળે તો જમીન પોતાની ફળદુપટા ગુમાવે છે અને તે કોઈ પણ પ્રકારના આ કામ કરવા લાયક એટલે ખેતી કરવા લાયક જમીન રહેતી નથી તેની ઉપર એમ જે દુર્ગંધ પણ આવતી હોય છે એટલે ત્યાં લોકો પણ કરી શકતા નથી અને ખાસ હાલમાં પણ આપણે જે ગંગામાં છે આપણે જે નદી ની મા માનીએ છીએ તેને પણ ખૂબ જ જે ગંડી થઈ ગઈ હતી તેને પ્રધાનમંત્રી સ્વચ્છતા યોજના પણ લાવ્યા હતા તેને આ સાફ પણ કરવામાં આવી હતી એ પણ ખુબ જ ગમ્યું હતું અને હાલમાં તો જે આપણા સરકારશ્રી છે તેમણે ઠેર-ઠેર જઈને ઘર-ઘર જઈને કચરા પેટીની વ્યવસ્થા કરી આપી છે એટલે સારું એવું અમારે ત તો કચરો યોગ્ય જગ્યા નિકાલ કરવામાં આવે છે અને અમે તો શું છે હવે અમને ખબર નહિ હતી કે આ પ્રદુષણ આટલું બધું ઈફેક્ટ કરે છે. પરંતુ જયારે ઓજન લહેરમાં જે ગાબડા એટલે કે ખાડા પડવા લાગ્યા અને લોકોને ચામડી પર અને ઘણા બધા રોગ થવા લાગ્યા તેના કારણે શું થયું અમેટો ખૂબ જરી ગયા અને અમને ત્યારે ખબર પડી કે હા પ્રદુષણ અટકાવવું એ ખૂબ જ આવશ્યક છે એટલે અમે અ જે કચરો હતો એ કચરા પેટીમાં એટલે અમુક યોગ્ય જગ્યાએ લા નાખવાનો પ્રયાસ કર્યો પછી કંપનીમાં પણ અરજી કરી કે તમે પણ અમુક જગ્યાએ કચરો નાખો અને જે ધુમાડો નીકળે છે તેનો ઓછો નીકળે તેવી કઈ વ્યવસ્થા કરો અને પછી આપડે અમે વૃક્ષારોપણ જ્યાં જમીન હોય ત્યા વૃ અર્પણ કર્યું અમે અમારા જે ગામડાઓ એટલે કે જે ગામડાઓ છે આજુબાજુના તેમની મુલાકાત લીધી તેમને પણ જણાવ્યું અને સભા ભરી અને બધાને જણાવ્યું કે તમે કચરો ગમે ત્યા ફેંકશો નહી કારણે કે એના કારણે ઘણી બધી અસર થાય છે. શું તમે પણ આવું કોઈ પ્રોગ્રામ કરેલો કે પછી સર પંચરીકે તરી જે સરકાર છે તેમને પણ તમે એમની સાથે મળીને કોઈ વાર પ્રદુષણ નિવારવા અંગે વાતચીત લોકો સાથે કરેલી
કંપની નું પ્રદુષણ ખુબ જ વધી ગયું તેને રોકવાહારો પણ હજી કરેલી ગામડા અમારા આજુબાજુના ગામડામાં પણ કચરો ગમે ત્યાં નાખતા હતા તેની પણ સરકાર અમે હજી સરકારશ્રી એ એક જગ્યા પર કચરો નાખવા માટે અ અમને ડસ્ટબી ને એવા આપ્યા ભીનો કચરો સારો કચરો અને પેલો કચરો મીટાવાનું મશીન પર આપ્યું જેના લીધે પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ ઘટી ગયું છે અમારા આજુબાજુને માં પહેલા એવું હા એવુંજ હતું કે કચરો ગમે ત નાખતા હતા અને જેના લીધે પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ વધી ગય અને અમારા બાજુમાં જે કમની છે એમાં પણ પ્રદુષણ ખુબ જ વધારતા હતા અને તેમાં પણ અમે પછી કીધું કે તમે ચીમરી જેવી અ તેના લીધે કાળો કચરો અંદર જ રહી જાય અને તેના લીધે ખૂબ સારું હોય છે અને પ્રદુષણનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે પ્રદુષણના કારણે અમારે ત્યાં રોગચાળો બહુ ફેલાયેલો હતો અને અ અ અમને ખુબ જ મગજમારી પતી હતી કેમકે આ પ્રદુષણ ના કારણે દવાનો ખર્ચ પણ વધી ગયેલો હતો આબોહમાં ફેરફાર ખાવા અને ગરમી ના પ્રમાણ વધે એટલેતામાં કીધું તેમ ચામડીના રોગ ને પણ થાવા લાગ્યા હતા તે દવા ખુબ જ મોઘી આવે જેના લીધે અમે સરકારશ્રીને વિનંતી કરી કે તમે આ આ બધા ની નિરાકરણ લાવો જેના લીધે અમને આ પ્રદુષણ મુક્ત થાય.
હા તમારે સાચી છે અને બધા આજે જાગૃત થવું જોઈએ અને પ્રદુષણ એવી વસ્તુ છે કે એમ જે નિણણ કરવું હોય તો આપડણે એકલા કરી શકવાના નથી અને આપણેે જો એકલા કરવા જોઈએ તો એમ તો થાય છે પ્રદુષણ નિ પણ હાલમાં જે લોકો પ્રદુષણ ફેલાવી રહ્યા છે તેમાં કરવું હોય તો એકલા પડવું જોઈએ નહી એમાં આપણેે ગામજ અ કુટુંબ સગરબંધી ભેગા મળીને સાથે કામ કરવાનું હોય છે તો જ થશે અને મને ત્યાં સુધી યાદ છે ત્યાં સુધી આપણે અયા જે જ વાયરસ આવ્યો હતો જે ચીન માંથી આવ્યો હતો જે કોરોના વાયરસ નામે ઓળખાતો હતો. એ પણ બે હજર અઢાર કે ઓગણીસ માં આવ્યો હતો એ ખુબ જ ભયાનક જે ભયંકર વાયરસ હતો, અને એમાં ઘણા બધા લોકોને અસર પણ થયલી, મને જ્યાં સુધી યાદ છે પણ ત્યાં સુધી એ પણ એ પ્રદુષણના લીધે જ થયો હતો, અને લોકોને પણ આપણેે થી ઘર માંથી નીકળવાનું અલગ પોલીસ દ્વારા અલાઉ કરવામાં આવ્યું નહી હતું, લોકો ઘરમાં ને ઘરમાં રહ્યા, હતા ખાસ કરીને અમે તો સિટીમાં રી એટલે અરે તો ઘણી બધી મુશ્બતો નનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જો આપણે દૂધ કે ચાય બનાવવા માટે પણ જો દૂધ ની જરૂર હોય, કે પીવાનું પાણીની જરૂર હોય તો આપણે નીચે બહાર દરવાજા બહાર પણ જવાનું મનાય હોવાથી આપણે આજુબાજુના જે આડોશ પાડોશો વ્યક્તિ છે, તેમની સાથે પણ વાત કરી શક્યા ન હોટ, અને આપણે આપે જે ઘેર છે તે આપણા માટે જેલ જેવી બની ગઈ હતી, અને એ ખુબ જ ભયંકર અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, અને ઘણા બધા લોકો પણ મૃત્યુ પામ્યા હતા, પરંતુ અમે ધીરે-ધીરે જે અમે વૃક્ષારોપણ કરેલું એના જે અસરથી, એની દવા શોધવામાં આવી અને પછી હાલમાં તો ખુબ જ સારી એવી પરિસ્થિતિ છે અને સરકાર દ્વારા પણ, જે જેમના જે પતિ હોય જે ઘરમાં કોઈ સદસ્ય મૃત્યુ પામ્યા હોય. તો એમને સારા એવા પૈસા પણ આપવામાં આવ્યા હતા, એટલે ઘરનાને પણ સંતોષ થયો અને ડૂક્ટર રહે જ છે કે કોઈને કોઈ મોટી પામી હોય, તો એમને ડૂક્ટર રહે છે તો કોરોનામાં તમે જે ગામડામાં રહો છો તો કોરોનાને તમારા ગામડામાં સી એફેક્ટ હતી, તમે પણ બહાર નહીં નીકળતા હતા? કે તમારી બાજુ ત વાડી કે પછી તમે, જે ખેતી કરો છો ત્યાં તમને જોવા માટેની પરમિશન હતી.
હા અમને તો ખેતી કરવાની પરમિશન હતી અત્યારે અમારા રોજગાર પણ મીટી ગયા હતા અમને કામ ના માટે એટલે અમે જે, અમારા ખેતર છે તેમાં જ અમે બધા ઊંગાડતા અને તેમાંથી જ ઘર ચાલતા હતા એટલે, રોજગારી પ્રમાણ અમારું જાળવાઈ રહ્યું નહી તો, અમને ખાના પણ એવું તો ફવા પડે જે, જેના લીધે હવે પછ સરકારશ્રીને વિનંતી કરી કે અમે તો ખેતી કરશું, એટલે પછી સરકારશ્રી એ પરમિશન આપી કોરોના ના કારણે, ઘણી બધી બધી બીમારીઓ ફેલાઈ ગયેલી હતી, અમે પણ તમે કીધું તેમ સામાન લેવા માટે કઈ પણ બજારની વસ્તુ લેવા માટે તેઓ બહાર ના નીકળવા દેતા હતા, અને જેના લીધે ખુબ જ તકલીફ થતી હતી. અને બજાર બજાર બધું બંધ હતું જેના લીધે, ઓનલાઈન શોપિંગ કે એ બધું બી બંધ હતું અને જેના લીધે, ખુબજ તકલીફ થતી હતી.
હા તમારી વાત એકદમ સાચી છે આપડે પ્રોદુશન નિવારણું ખુબ જરૂરી છે અને જો કોઈ પ્રદુસન નિવારણ કચરો કચરો ગમે ટાઈમ નાખે અને કેટલીક વાર શું હોય છે આપણે બસ ડેપો પર જોઈ છે રિક્ષા સ્ટેન્ડ પર જોઈએ છે ત્યાં લોકો જે માવો હોય છે અને વિમલ હોય છે ગમે ટાઈમ ખાઈને ગમે તે દિવાલો પર ઠૂકે છે, એવાને એવા જો કોઈ વ્યક્તિ જણ તો તમારે એ પહેલા તો એના પર ડાયરેક્ટ કાર્યવાહી કરવાની નથી એનો વિડીયો ઉતારવો જોઈએ અને સોશિયલ મીડિયા દ્વારા પોલીસ ના જે અધિકારીઓ કર્મચારી એમને બતાવો જોઈએ એના દ્વારા એ લોકોને દંડ થાય, એવી પણ સજા થઈ શકે છે અને કેટલીક વાર હાલ મા તોગાડીનું પ્રમાણ પણ ખુબ જ વધી ગયું છે જેના કારણે સિટીઓમાં તો, ચારે બાજુ હોન જ આખો દિવસ સંભળયા કર છે જેના કારણે ધોરી પ્રદુષણ રહે છે, અને કેટલીક ગાડીઓમાં પી યુ સી લોકો પી યુ સી અને જે સર્વિસ કરવાની હોય છે, ટાઈમ ટુ ટાઈમ કર નથી જેના કારણે ગાડીને પણ ખૂબ જ લોડ પડે છે અને પ્રદુષણ એટલે કે ધુમાડો ઘણો બધો કાઢે છે, અને એના કારણે વાતાવરણ ખૂબ જ પ્રદુષણ થાય છે, એ મને ખૂબ જ નહીં ગમ્યું અને મેં એ ડાયરેક્ટ આપણે જે લોકો હોય છે તેમને વાતચીત કરી અને લોકોને સમજાવ્યા, તો એ લોકો પણ પીયુસીને જે આપણે સર્વિસ કરાવવી જોઈએ તે કરોડા થઈ ગયા છે, તમારી સાથે મને જે પ્રોડ્યુસરને તમે જણાવ્યું એ તો ખુબ જ સારું લાગ્યું અને મેં આગળ જતા એ ફોલો પણ કરા, અને મને એવી આશા છે કે તમે પણ જે મેં તમને કીધું તે તમે સમજ્યા હશે અને આગળ જતા તમે પણ એ નિયમોનું પાલન કરશો. ચાલો મળીએ.
હા.